બોલો.
હેલો, હા હા બોલો, હા. ત પ પીર પ ન ઓફિય ન આવ ને આજ માયને બે ર તું પણ એ બ
સ્પીકર ન જ નહીં આવતું ઓપ્શન.
અહી મત ક્યા?
ડાયરે ઓમ ન મત લાગ.
ખાઈ લીધી?
હમે ખા બેઠા હમડે.
હમ, હાલો.
હા બાબ આપજમ
એ છેમ વિતાર.
એન મોબાઈલ જોવ.
હમ, મોબાઈલ બોઈલ બ બંધ થઇ ગયુ એમ કેવાનું, રિચાર્જ નઈ.
એ મોબાઈલી પણરી રિચાર્જ નહીં.
હમ.
હા મોરાખ જ હતા.
એેવું.
તાનમાં પેલું. ફ્રોમ ભરવાનું હતું. ફ્રોમ ભરવા જ્યાં હા પલવાડી નીકરીનું.
હ.
એ બુબરય ના.
હમ બરોબર.
ન કે નયો ન નોમ દાખલ કરીને. બે વાર નો બયોનો.
હારબ્યોને.
હવે આ આવી જજ ન પાસે હું ઓનલાઈન જોઈને મળ ત આ આવી જ.
હમ. અંત ઓનલાઈન સિસ્ટમ
હ તો હ ત જ થઈ જાય.
હમ. પુટલી
હેરમેની ભરતી પ હ છેયાર આર્મીની.
આ આર્મીની આર્મીની ક્યાં? એક એસ એસ બીની પરવાની હૈ.
એ ફવાની ને.
હા. વેકન્સી આ સિલેકસન નની ભરાય?
હ ું પણ ઉમર ના ઉમર વધા ઓછી માગદ.
હે એ ખબર નઈ એ ખબર નહ જોઈ લે આ રીમોટ નોટ જ જોઈ લેવાની
તો રોજ આ તમાકુ લી આવી દે
રોજ આ
હા ને પણ ભાવ નહી આલતા છે
એ તો પછુ શું કર્યું ખબર હે એ બા તો વેશ વિઝાપુર
હા ઈમાં જ કરે દે ચૌસો રૂપિયા અમને સ રીતે, ચૌસ બા આપંદા જ ન ભાવ.
હ
તમારે ધીમા કાશી ભાગી ર તમે તો ભાવ જ ના આવે,
હમ
પાછ તું તો કેવાય
તમને બઉ નામ બોલો.
હમ આટલા બધા તમ બેહેને તલાધમ બેહેને
હે
આટલા બધા દંધ બે જાયને થોડા દંધ બે દેવાનું
હ
એમ તારીખે આમ ફૂલી
પોતાાય કે ખુલવાની હ, પોદ તારીખ પોદ તારીખ.
બત તારીખે એક પહેલ તારીખે.
પો તારીખ
ફોન ક પેલાલી તારીખે આપે
એજ કો પોત થાય કે, આમ પોત થાય કઈ દિવસ ખબર નંાય
હમ
વિષ્ણુ કુમારી ક તે પો તારીખ.
એ તો પો .
અ અ ખોવાડીન
અન
અમ મને ખબર નથી પણ એ
હમ્મ બરોબર. તમાકુ બમાકૂ બધાના હતા?
હમ્મ.
હમ્મ.
હ એમ તો એને એક જને જોઈતી ને. ત મા મ હતી. કા દીધો મા માથી કે આતો કે કા સુુંવે કે કાજુ ભાગ લીધી. એ જોતા હોય ખબર. કર દીધી.
એમાં વાત પાકી જીધી એનું.
તમારે તો પાકી લે પણ મારા અમારે કોથળામાંથી કાઢેલી
હમ્મ હતામાં કોની અતી ને પાસ
હા પૂર્ણિયામાં જ પૂર્ણિયા જ ભાગ દીધી તે એ ભાઈએ થેલો વ્યાપાયો તો કે કોનું ભાગ લીધું શકે તમે તો કાચું ભાગી લીધી.
હમ્મ. તમા બધો પોનો પાકી જ કમ્પેટ હતું.
હમ્મ.
ખાવાની મસ
જીગા આના
જીગાનું કોની સ
તું ની હ અને
હમ્મ તમાકુ પેલી થીજ નય ને એ એને જાતે કરીને ભગાઈ તી એન
સુવાથી એમનેમ એમની
તમે કોણ કી તમે સવારે જાયે કોથપડા ભરવાં જતાં
એ તો હોય છેેલ ના ભરતાં તા અમે
ટેક્ટર ના પ પેલુ કરતા તા
નિમો એ હેટા જયને બેહેતો ફોન જોતું અને એ બો એનું ફોન આયો તો એમજ હતું એ
મેદન મલહાનો
બીજા તો આ બાજ તો બધે પૂરું થઈ ગયું કોણ પુડે ન મલ તો તો એ નહી મજું મરા હે શો એ નહી
હ આમાં તો મેઢા મોલા હોય, બેટ પૂરે પૂરો સ્ટોક કર કે,
હમ
મે પૂર થ જાય ને બનતની.
મેં ડેલ ને ટોકિ્યો
એક ગાડી ભીતે. કોજ
તો ખાય છે, કે કેમલ આમ તું, અમદાવાદમાં સા અમદાવાદ ચાલું થઈ ગયું ને,
હ હા વારે મોડા સતતો ને એ વખત તો, મળતું તું. મરા હા જે પ બેટ પ્ર પરફરન્ છે, બોલપર એઈમાલતું તું વળ વાળતા નહ આમરેસ ના લ આવી ને નથી એમમ ખાલી નોર્મલ મળ હમણાં જ આમ તો કશુંને બંધ થઈ ગયું બધા પૂરું થઈ ગયું ભવન પુડે નહી તો આયા ન
હ મેઢક મેઢક ત બાર વાગ્ય દી હતી, ને લાઈન હમજ એક કે હાઈ છબબલુધહી ક કર લીધી મોલ જ ન ફોન પે
ફોન પેમાંથી મળી બધા કિંમત ફોન પે બંધ કરી દીતી એમ
માર તો ફોન પે કેવાય ડાયરેકસ જગાડ એ ભોન બેેમાં તો થઈ, જ જાય તો એટલી બધી ભીમો
એ તો પેલા નાખી, માપે કે પોસો નાખે જોઈ લે એ તો બતાવી દે કોન શું હ
હ અ કાઠોક
બીજો બધો ચુંબાની
ખાવાનું હોજે લગ જવ ખબર તો
કોથળા
હો હોઈ દવો છે બા
ના આગુઉં તમે ઘઉં ગાઢ્યા હતા ને પાસળ
હા આ પેલા માં ટગરબા હ
બરોબર
તમા તમે પેલી બાજી છે
વાત ખાચ મોટ થઈ ગય
હમમ
માં મુક્તિ થઈ ગઈ.
તમામ એક વખત ખાતર નાખી
અને બે વખત નાખી. એ વ તાન પેહલી વાર
મસ્ડ જોઈએ. અમને તો મના બે ટય પોની વાડે
હમમ
પેલું પેલું એક ઓપ્શન આયો ખાલી કોડ નાખવાનું.
એતો કોય એ તો એ બ તો મક્યા તો તને એ નાખવાધું.
તે તો પેલા પાસે મળલી જ જાય તું
હા એ એ
તે બન કત કજે અવ ના પેલા આવે ને કરતા ધરતા
હા
તરપીલા પી એમ પાય વાય કર
હમમ
હ સસ્ત વાંધો નહ મારા નહી મારે ચાલું કરેલું
હોયસ તું તમારે એક કિલો મહિના થી
હં પાચ છ મહિના
હે હ હાવ નબો પદના
સાને
થ હમમ મારે એમ ખમપુર જઉસ
હા. બિલકુલ ની